હા તો હું એમ કેતો હતો કે, આપણેે આજે સેના ઉપર વાત કરીશું, ટોપિક તમે કેશો?
ટોપિક તો આપડે આપણે જીવનમાં જે ચાલતું ફરતું હોઈ બધું વા વાતું ભાઈ શું કરો આજ તો ફ્રી છો?
હા હું ફ્રી છું.
તો આપડે સાંજે જઈએ બાર ફરતા આવીએ બજારમાંને
હા તો આપડે સાંજે મળીએ. અને ટોપિક વિશે વાત કરીએ. ક્યાંક ફરવા જવું હોય તો એના વિશે પ્લાન બ્લાન બનાવીએ. શું કેવુ તારો?
હા એ તો વાત સાચી. અત્યારે અત ઉનાળામાં ગરમીમાં તો શું કરે બપોરે બહાર એ નથી નીકળી શકાતું.
હા એ છે ને ઉનાળાની ગરમીમાં તો બહાર પણ ના નીકળી શકાય. પરંતુ આપડે જો ક્યાંક ફરવા જવાનું વિચારતા હો વિચારીએ તો સ ચોમાસાના ટાઈમે આપણે જવું હોય ફરવા માટે તો જતા ફાવે ને.
હમ્મ અને બધું સોલર નું ન તો બઉુ જ ચા તના ઘરમાં હતા સોલર જ છે. હમ્મ ગરમી ના કારણે લાઈટ બહુ થઈ ગયું છે બે અને અત્યારે ચ ચોમાસું આવી તે છેને બધા પ્લેટો સાજું હ છું. કારણ ઉડી જવાની બધાને બીક લાગતી હોય.
હા એ તો છે. કારણ કે અને આજના તો જોવા જઈએ તો બધા જ ઘરોમાં દરેક ઘરે સોલાર સોલાર સોલાર થઈ ગયા છે. એક ઘર પણ એવું નહી વધ્યું હોય આવેલી સોસાયટ નવી બનતી સોસાયટીઓમાં કે સોલાર ના હોય.
અને સરકાર પણ એટલી બધી સહાય આપે છે ને કે બધા ને ફરજીિયાત થઈ જાય બધાને લગાવી જ દે છે.
હા એ એટલે સરકાર પણ એટલી સહાય આપે છે. જેના કારણે બધા હમ્મ એટલે અમે જ અમે પો તે પણ એક બજેટ ઘટાવ્યું હતું સોલાર માટે. તો એમાં પણ અમને કામ કાની દસ હજાર કે એટલી તો અમને સબસીડી મળતી હતી સોલાર ઉપર. વિચાર કરો તો પછી કોણ ના ન કાવે સોલાર
એ જ ને તો ખાસ કરીને ચોમાસા મા બહુ હાચવવું પડે. કે પવનને બહુ હોય એટલે પછી એ ઉડી જાય. ને એનો ભ ખર્ચો એ જે બહુ વધારે આવી જાય છે.
હા એ છે. ચોમાસામાં ધ્યાન રાખવું પડે. અને પાછું સોલાર નાખાવિયે તો એને ટ ટાઈમ ટુ ટાઈમ ધોવું પડે, સાફ રાખવું પડે. ન તો પાછું અ વીજવી એટલી આપણને ઉત્પન્ન કરીને ના આપે. ઓમ એમે સાંભળ્યું છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી, સોલાર આપણે રેગ્યુલર સાફ કરવું જોઈએ. હુ રેગ્યુલર ના શક્ય બને તો અઠવાડિયામાં એક વાર તો આપણે સોલાર ધોવું જ જોઈએ. તો જ આપણને યુનિટમાંને ફાયદો થાય. બાકી તો જે લાઈટ બિલ આવે છે. એ એટલું લાાઈટ બિલ જ આવતું રે છે.
હા બસ સાફ સફાઈને રાખવી જ જોઈએ. કારણ કે અઠવાડે અઠવાડયે સાફ ના કરો તો પછી એના ચેપર ચોડી જાય. અને ચેપર ના કારણ વોલ્ટેજ પણ ઓછા ઉત્પન્ન થાય. એના કારણે પછી આપડું આપણું વીજળીનું બિલ નીધું એક્સ્ટ્રા આવી જાય. એટલે સાફ સફાઈ જરૂરી. પણ જેતર પવન ને બધું ચાલેને વાવાઝોડા ની અસરો વધારે એના કારણે થોડું બે એક પણ વધારે લાગતી તીહોય કે ભાઈ સોલર ને બધું ઉડી જાય તો અમારી આજુબાજુ વાળા તો અમુક છોડવા માંડ્યા છે, કે ભાઈ પવન ના આવે તો ઉડી જ તો પછી શું કરશું એમ કરીને
હા એ તો છે એક વાર અમારે પણ એવું થયું હતું કોકની સોલાર પેનલ ઉડીને નીચે આવી હતી, અને તૂટી પડી હતી પવન જ એ દિવસે એટલો બધો હતો ને હદ વિનાનો અને પાછું પવનનું સમજાય ચાલો પરંતુ જો વાંદરાઓને એ બધા આવે તો એનું પણ એજ ટેન્શન જોય એ પણ કુદાકુદ કરે સોલાર ઉપર જો તો સોલાર ને આપડે પથારી ફરી જાય
હા એ તો વાત સાચી જ છે, ને વાંદરા આવે ને ખાલી એક વાંધરમ કૂદે તો સોલર તો એટલું મજબૂત નથી હોતું કે એનું વજન જ એટલું બધું હોય કે વાંદરાનું એ પછી આવટી જ જાય છે એટલે એ તો ખાસ ધ્યાન રાખવું પડે એના માટે અમુક વાયરો આવે છે, કે ભ કાંટા આવે છે, એ બધું રાખવું પડે એ થોડી સેફ્ટી પણ રાખવી પડે એના માટે વાંદરાનું શું કરી શકાય બીજું
હા એજ ને વાંદરાઓનું તો કઈ ના કરી શકાય અને પછી મેં સોલાર વિશે સાંભળ્યું ને તો એને મને જણાવ્યું અલગ અલગ પ્રકારના સોલારો હતા એના જોડે પાછું મેં પણ જોયું છે આમાં સોસાયટીમાં બધાના ઘરના ધાબા ઉપર અલગ અલગ કલર ના સોલારો છે તો એનું કોઈ ખાસ કારણ કે આ ધાબા ઉપર ક કલર નું સોલાર છે તો ક્યાંક ડાર્ક બ્લૂ છે તો ક્યાંક થોડોક લાાઈટ બ્લુ છે એવું બધે અલગ અલગ કલરો છે બધે
એલે બધી કંપનીઓ અલગ અલગ હોય છે, ને સોલરમાં કેટલી બધી કંપની થઇ ગઈ છે હવે એટલે બધી કંપનીની અલગ અલગ ક્વોલિટી હોય અમુક ક્વોલિટી સારી હોય, અમુક કો્ોલિટી ક્લિટી ઉપર પણ જાય ને
ઓમ આપણે જોઈએ તો સોલાર ગરમ થાય એનાથી વીજળી ઉત્પન્ન કરે તો ઓમ ડાયરેક્ટ જે પ્રકાશ પડે એનાથી
સોલર ન આકાશથી જ વધારે થાય અને સાફ હોય સોલર એટલું વધારે ઉત્પન્ન કરે, એટલે સાફ સભાઈ વધા રાખે હો જોઈએ
કારણ કે જો સોલાર આપણેે જોઈએ તો આપણને ખબર છે, ત્યાં સુધી કાળો કલર વધારે તપે એના પછી ડાર્ક કલર હોય એ એનાથી વધારે તપે તપે અને જે લાાઈટ હોય એ ઓછો તપે તો એના કારણે કદાચ કોઈ ફર પડતો હોય થોડો ઘણો તો કેવું લેવું જોઈએ સોલાર
એ સોલરમાં એક જ સિસ્ટમ આવે છે, બ્લેક કલરમાં જ એટલે એક કલર જ લગભગ તો બ્લેક જ હોય છે બધામાં હમ્મ એક અલગ ગરમ હોય છે ને એના કારણે બધા અ કે હવે તો અલગ અલગ છે બાવન ટકી પણ નવી આવી રહી છે, એટલે હજી સુધી આવી તો નથી પરમિશન માં મળશે તો એ પણ આવી જશે
હા એના વિશે તો મેં પણ સાંભળ્યું છે પવનચક્કી વિશે કે પવનચકી વાળું સોલર આવે આ મતલબ પવનચકી આવે જેનાથી પવન થી પરત અને એ આપડા ધાબા પર ધાબા પર પણ નાખી શકીએ આપે એને
અને પાછું એમનામાં બીજો ફાયદો એ છે કે કે પણ મેજળ પન કરે આમાં તો ખાલી એવું જ છે, કે બપોરે જેમ પ્રકાશ આવતો હોય તેં જ નું તો ચોવીશ સિઘ અલગ મી બેજળી ઉત્પન્ન કરે
હા એ છે તો એમાં ચોવીસે કલાક વીજળી ઉત્પન્ન થાય પછી જેમ કે આ ચોમાસું આવી જાય તો એ ટાઈમે સૂર્યપ્રકાશ દેખાતો જ નથી હોતો તો એ ટાઈમમાં પણ પવન ચક્યું હોય તો એ પણ વીજળી ઉત્પન્ન કરી શકે એ તો એની રેગ્યુલર જેટલી પવનની સ્પીડ હોય એ પ્રમાણે બીજ કરે બરોબર
એ તો વાંચતા ની છે ને
તો પણ જો એમાં આપણે જોમાસામા એમાં આપણેે વાત કરી કે પવન ખુબ જ વધારે હોય તો પછી એ પવન ચકી હોય જે ખુબ ફાસ્ટ ના ફરે તો એનાથી
હમ્મ ના એ ન હમ્મ ના એની અંદર સેટ જ કરેલું હોય છે એટલી સ્પીડ જ ફરે એના વધારે સ્પીડ એની હોય નહી,
પરંતુ પવનથી ઓમ પવનથી ફરતી હોય તો શું પવન વધારે્યો તો એનાથી એને કઈ નુકસાન ના થાય એમ
ના એનાથી કઈ નુકસાન તો ના થાય પછી ઓવર સ્પીડ આવેને પછી ઉડી જાયને એ બધું થાય તો એમ વાત અલગ છે બાકી ઓમ કોઈ થતું નથી એ તો હજી આવી નથી કેટલીક સક્સેસ છે બધું આવે પછી એ ત્રણ વર્ષ પછી ખબર પડે કે ભાઈ કેટલી સક્સેસ છે સોલર માંગ્યા આવું જ છે ને જોખમ તો સોલારમાં પણ છે
હા સોલારમાં છે પ પવનચક્કીમાં એક ફાયદો આ છે કે એ રાતના પણ યુનિટ્સ પેદા કરે જ્યારે સોલાર દિવસે જ અને સૂર્યપ્રકાશ હોય ત્યારે જ યુનિટ્સ પેદા કરે તો એ ટાઈમે આપણને ફાયદો થઈ શકે પવનચક્કીનો પરંતુ જો આવી રીતે વરસાદ ના નિયમો જો ફેલ જતી હોય અને આપણને મોટું નુકસાન આવતું હોય તો પછી પવનચકી વાળું સોલાર પવનચકી જે હોય વીજ પેદા કરવા માટે એ થોડુંક ઓછું વાપરવું હોય આપડે નખાવું જોઈએ એવું લાગે મન
એ તો વાત સાચી ને બાછી ઉત્તરાયણ ને જે કોઈ તહેવાર હોય ઉત્તરાયણ કે ભ તહેવાર ના દિવસે જયારે પવન જગ ક ગરી કે બધું ફસાઈ જાય તો પણ એ થોડું જોખમી જ છે પવનચકી
હા એટલે જ ને દોરી કે એવું ફસાઈ જાય અને જો તૂટી બૂટી જાય કઈ તો ઉપરથી ખર્ચો સોલા કરતા પણ વધારે આવે
સોલર એટલે અમુક ફાયદા સોલર ના છે ને અમુક ફાયદા પવનચકી ના પણ છે હ આપડે એમાં એમ કરી શકીએ કે ઉત્તરાયણ દિવસે પાંચ જગ્યા ને બંધ કરી દઈએ કે એટલો ટાઈમ પડ્યો આમ શું થાય પવન રાતે ચાલુ રહેને દિવસે ચાલવે
તો એવું હોય એમ પવનચક્કીમાં આપણને ઓપ્શન મળે કે આપડે બંધ કરી શકીએ ચાલુ કરી શકીએ મને તો એમ હતું કે ઓટોમેટિક એની રીતે સેટ હોય
હ એ તો આપડે કરી શકીએ ચાલું બંધ
હા અને પણ પરંતુ આ પવનચક્કી તો થોડી મોંઘી પડતી હશેને સોલાર કરતા
ગિ નથી ઉપરથી સસ્તી છે સોલર કરતા તો એનો ભાવ ઓછો છે એમ કહેવામાં આવે છે હવે આવે ત ખબર પડે કે ભાઈ ભાવ કોનો ઓછો છે
મેં તો આ પવન એ ફોનમાં જોયું છે ક્યાંય કદી જોય નથી કોઈને હા ઓમ જમીન પર જે લગાયેલું હોય છે ઊંચી પવનચક્કીઓ મોટી મોટી એ રઈ જોયેલી છે પરંતુ ધાબા ઉપર પવનચકી લગાવવાળ જે છે એ તો હજી મેં ખાલી સાંભળ્યું છે જોયું તો ક્યાંય નથી
હા એ તો હજી સાંભળ્યું જ છે અજી આવી નથી હજી આવે છે એસ્ટિ થાય એ બધું પછી એની એક સક્સેસ થઈ જાય પછી આવશે
હા એ તો છે
હાલો હાલો તો આવી તો આપડે આવશે ટલે લગાવશું નહી તો કઈ નહી બીજું શું એ તો સોલર દ છે સારુ છેલો